હલો. નમસ્કાર
નમસ્કાર. કા છે?
મેં ફિલહાલ કોલેજમાં છું. તમે કા છો?
કા છે?
કોલેજમાં જ છું.
ક્યારેે ગેઈ?
મેં હમણાં થોડી વાર પેલા આવી.
કેટલા લેકચર ભરવાની?
આજે ચાર લેક્ચર છે. હું બધા ભરા.
બરાબર. તે મેં શું કેહેવા, આપણેે દ્વારકા જવાના છે. તું આવવાની છે?
હા, આવાની છું ને.
તતો ક્યારે જાય ક એ પ્લાનિંગ એ કઈ પ્લાનિંગ નથી ગોતાવી. ક્યારે જઈએ?
હવે, ફિલહાલ તો આપણી એક્ઝામ નથી ચાલુ, એટલે હમણાં એનો ટાઈમ છે આપણી પાસે.
હા, હમણાં, હમણાં ટાઈમ તો છે. કઈ નઈ એ તો બધા ગોઠવે સરખુંટ ખબર પડે.
સારું આપણે, આપણી ફેમિલી જોડે જ જશું.
હમ, ફેામિલી જોડે જ.
તો સું શું છે? દ્વારકામાં.
દ્વારકામાં નાગેશ્વર જ્યોતિર્લિંગ, ભડકેશ્વર મહાદેવ. વૃક્ષ માણી માટે બહુ બઘું. પાંચ છ દિવસ રહેવાનું, એટલે બહુ મજા પડે.
અચ્છા. તો ઘણી બધી જગ્યા છે ફરવા માટે. સાથે સાથે ભગવાનના દર્શન પણ થઇ જાય.
એજ. ગ્રુપમાં જાય તે બી મજા પડે.
હા.
કઈ નઈ, મારા ઘરના સાત, આઠ જણા છે. તારા ઘરથી કેટલા આવે?
મારા ઘર બી પાંચ જણા.
હા, તો બસ રિઝર્વેશન કરાવીએ.
હા, સારું. રિઝર્વેશન કરાવીને જઈએ.
હમ. તો પછી એસી વાળા બુક કરાવીએ.
હા, એસી વાળો?
દ્વારકા જાય હ છો પણ એસી વાળી.?
હવે, એ તો નથી ખબર હ, આપણે તપાસ કરીએ જોઈએ શું કે?
હા, તેજ હવે કઈ નઈ જોઈ લે હું તો તારા ઘરના બધાનું મને કેઈ રેજ ફાઈનલ? એટલે ખબર પડે. એટલે કાલબાલ સ્ટેશન સુધી જોઈ આવ્યે એમ.
હા, સારું. આપણે તપાસ કરી આવીએ. શું ચાર્જીિસ છે? હા શું ચાર્જીિસ હશે રૂમના?
એટલે ને તારા ઘરના પાંચ છ જણા
હા.
કઈ રિઝર્વેશન કરાયને જ જવાનું હમ પછી તથી તો કાર બુક કરી લેવાની તે બધું ફરવી દે આપણને
બરાબર. પછી થથી બીજી કઈ જગ્યા પર જવા જેવું છે દ્વારકા પછી
એ બધું આખું આપડે રૂટે જ કરીને જઈએ ને
હા કઈ જગ્યા પર દ્વારકા પછી બીજું હા સારું બીજા કયા કયા મંદિર છે એમ
એ દ્વારકામાં બી ચાર પાંચ મંદિર છે. તારે હું પછી પેલું સોમનાથ જ્યોતિલિંગ તે જઈએ
સારું
ત્યાં તો એક દિવસ માં પટી રહે
ઓકે હમણાં વરસાદ મા મોસમ ભી છે હા સારા
અચ્છા હમણાં ફિરહાલ વરસાદના મોસમ છે તો પહાડ જેવું ફરવાનું બી બહુ સારું પહાડ વિસ્તારમાં
હ એ બી છે સાપુતારા
હા એ બાજુ બી સારું છે.
પણ ફેમિલી વાળા લઈ જવા જોઈએ
હા એજ તો કઈ ન આપણે કન્વિન્સ કરશું ફેમિલીને શું ક ફેમ
કઈ નઈ એ તો જોઈએ ને
હા જેવી ફેમિલી કે એવી રીતે આપણે કરી નાખશું
હ બહ બધું એ બી હિલ સ્ટેશન બી બહુ બધા છે.
હા તો પેલા તો આપડે દ્વારકા જ જશુ
હા દ્વારકા તો મેન છે.
હા પેલા દ્વારકા મંદિરે જ જાસુ
હ હિલ સ્ટેશન ત્યાંથી દ્વારકા થી આવીને જઈએ
હા પછી જઈએ દ્વારકા
હમ હમણાં તો મેન દ્વારકા પર જ ફોકસ હા. કઈ નહી જોઈએ બધું ફેમિલી ને ભી પૂછીએ
હા એ લોકો શું કેતા છે.
હા એ લોકો આવા માટે રેડી જ છે પણ એમ પાછું પૂછવું પડે ને
તો પછી
એક્ઝામ તો હજુ વાર છે પણ પૂછી મૂકેલું સારું એમ
બહુ વાર છે બે મહિના જ હજુ એક્ઝામ ના
હા ને કોલેજમાં બી પાછું મેમ લોકોને કહેવા પડે ને
હા એ જ ને મે એમને કહી દેવાનું આપણેે રાજા ચિઠ્ઠી લખી દેવાની મેમને એ્
કઈ નઈ કોઈ ફ્રેન્ડ ને બી લેવાની હોય તો રેડી કરી દેજે
હા કઈ નહી
મેં બી મારા બેટન ફ્રેન્ડને બીજાને કીધું છે હમ
તમે કેવા તમને
હારું હારું ક્લાસ ના ગ્રુપ માંથી બહુ બધાને કીધું છે.
સારું પણ દ્વારકા તો ફિક્સ જ છે.
હા દ્વારકા તો ફિક્સ જ છે. દ્વારકા થી આવીને મારી ફેમિલી વાળા કે કે માથેરાન બી જઈએ
સારું ત બી સરસ છે માથેરાન ભી ફરવાનું હમણાં તો વરસાદના મોસમમાં તો એવા હિલ સ્ટેશન વધારે સારું
હા, માથેરાનમાં બહુ મજા આવે ફેમિલીને ગ્રુપ માટે.
એ જને.
એ છે ને અમારી અરબાનીયા સાથે, મમ્મી કે એમાં જ જઈએ.
સારું કરે પોતાનું વાહન હોય તો.
હમ.
કેમ કે બધું ખબર જ જ હોય ને તારે ઘરમાં ને. એટલે વધારે સારું.
હા પોતાની ગાડી લઈને જાય તો સારું પડે એમ.
હા. કોઈને પૂછવા બી નહી પડે.
ત્યાં રૂમ લઈ લેવાના પછી બે ટ્રન્ટસને આવી રહેેવાનું.
હા, અી ખબર દ્વારકાં તો સોનાની નગરી ભી કેવાય.
હમ.
સોના અનેની નગરી બ ક ને દ્વારકાની?
હા હા. ક્રૃષ્ના ક નગરી એમ કવાય.
હા.
ના ના કાનની નગરી.
અચ્છા.
બઉુ બધા નામ છે હજુ.
અચ્છા.
કેમ દ્વારકા નથી આવી તું એક બે વાર?
ના મેં નથી આવ્યું એટલે તો તને ઇન્ફોર્મેશન પૂછ્યા કરું છું.
હા બરાબર.
એટલે તમે એટે છો, હ મે બ જક્ટે છ દ્વારકા માટે, બોવ ટમથી મારું ડ્રીમ હતું. દ્વારકા જવાનું.
મારું બી બહુ પેલાથી ડ્રીમ. દ્વારકા તો જવું જ છે હજુ પણ.
ફરવાની જગ્યા સરસ. ભગવાન ના દર્શન પણ થઈ જાય સાથે ટ્રીપ પણ થઇ જાય. ફેમિલીને ટાઈમ બી મળી જાય ફ્રેન્ડ સાથે બી ફરી લેવાય.
હા એજ. કઈ નઈ એ બધું સેટ કરીએ ને તો.
પૂછી લએ એમને ક્યારે ફેમિલી ને ક્યારે ટાઇમ મળે, મમ્મી ડેડી ને બી પૂછી લેવાનું એ ત્યારે કામ માંથી ફ્રી થાય.
હા તેજ.
એ લોકો ફ્રી થાય એ લોકો જય્યારે કે ત્યારે આપડે તો રેડી આપડે આપ રજા ચિઠ્ઠી મેમને આપ દેવાની.
હા પછી અમારું પેલું ગાડી વાળું બી જવું પડે ને. પપ્પા ને અને ભાઈ ને લેવું પડે ને એટલે.
એજ, તો બે જણા આવે તો જ હા. જાય તો બધા સાથે હોય તો વધારે મજા આવે એમ.
એટલે મમ્મી કે એ લોકો ન ભર નહી હોય ત્યારે જઈએ એમ.
હા એટલે એમને બી પૂછી રહું.
હા.
મેં બી મારા ઘરે પૂછી લઉ
હા એમ તો કન્ફર્મ જ છે દ્વારકા તો જ જવાનું જ છે.
હા
આ વીકમાં આવીક બે ત્રણ દિવસમાં જ
હા જઈએ જ આવવાનું એ લોકો કેમ નાહી જાય છે એમના બાપના ધરે.
હા તે જ
જોઈએ આપણેે કેવી રીતે જઈએ કયા ટાઈમ પર નીકળીએ
રાત્રે બાર વાગ્યાની આઈ થિંક ટ્રેન છે દ્વારકાની
બાર વાગ્યા
સ્ટેશનથી સ્ટેશનથી રિક્ષા કરી લેવાની પછી ત્યાં રૂમ લઈ લેવાના ત્યાં દ્વાર તમામ મંદિરના એક્ઝેટ રૂમ છે.
અચ્છા.
એના એ સારા છે. હા મેં દ્વારકા જઈ આવેલી
અચ્છા.
પણ ડ્રીમ છે પાછું જવું જ છે એમ
મજા આવે જોઈએ હવે તમારી અરબનિયામાં જઈએ કા તો પછી ટ્રેનમાં જઈએ
હા તેજ અરબાની જો ફ્રી પછી એમ જ જઈએ.
હા સારું. પૂછી લઈએ ભાઈને ભાઈ શું કેય, પપ્પા શું કેય.
હા તે જ
જોઈએ પછી
ને પછી એનું ભાડું જો હોય તો આપડણે ટ્રેન માં નીકળી જશું કઈ વાંધો નહી
બીજી કઈ વિશેષતા છે ફરવામાં હા એ તો ફાઈનલ છે.
કઈ નઈ એ તો આપડે સેટ કરીએ ને
ત્યાં બીજું શું શું છે એમ જોવાનું એમ.
આ પેલું ર લક્ષ્મણી મંદિર, નાગેશ્વર
ભરકેશ્વ મહાદેવ પછી શિવરાજપુર બીચ એના શિવરાજપુર બીચમાં બહુ મજા આવે
ત્યાં બ્રિજ છે.
હક. ગોવાની જ ફિલિંગ આપતા
એવું છે.
એકદમ ચોખ્ખું પાણી એટલે ફરવાલાયક ત્યાં બેસ્ટ બહુ બધી જગ્યા છે એમ
તો મંદિર કેટલા છે? એક આ દ્વારકાનું મોટું મંદિર છે.
એવું બેટ દ્વારકા બેડ દ્વારકા પણ મનાવો પુલ પર ન ને તે બહુ મસ્ત છે ત્યાં મસ્ત ફોટા આવે
એવ છે.
હા.
આપણેે આવી રીતે મુસાફરી કરવા માટે નીકળવું જોઈએ હું ઘરમાંથી
ફેમિલી સાથે તો નીકળવું જ જોઈએ ને આ આવી રીતના ફરતું રહેવું પડે
ઘરમાં ને ઘરમાં પછી માઇન્ડ બી આપણું ખરાબ થઈ જાય બહર ફરે એ બહારની થોડીક નોલેજ બી મળે આપણને
હા એમ એટલે બાર તો ટ્રીપ તો કરવી જ પડે એમ.
હા બહ ને વરસમાં એક બે છૂક તો દૂર મારવી જ જઈએ.
હા આખું સૌરાષ્ટ્ર બી ફરવાની બહ મજા આવે. પછી ત્યાંથી દ્વારકા થી સારંગપુર જઈ આવવાનું.
હા.
બીજે ની જવાય તો કઈ નઈ પેલું? ને પછી ત્યાંથી તે હા દ્વારકામાં બધું ફરી લેવાનું. ત્રણ ચાર દિવસમાં આઈ થિંક કે કમ્પ્લીટ થઈ જાય.
ભલે બીજા કશે ફરાય નને ફરાય. ભગવાન ના દર્શન થઈ જાય એટલે આપણું પૂરું.
હા એટલે બસ
આપડણે સ્પેશિયલ જવાના દર્શન કરવા માટે છે.
મરી મંદિર જવું જ પડે.
એવું જ.
હા એના વગર દ્વારકાની ટ્રીપ. રુક્ષ્મણી મંદિર ક્રિષ્ણ ભગવાનની બીજી વાઈફ હતી ને.
હા અચ્છા.
એટલે એ તો મેન એમ એના વગર દ્વારકા ટ્રીપ પેલું સક્સેસફુલ નહી કેહેવાય? હમ દ્વારકા ની ગેલા હોય તેમજ કેવાય એમ.
હા તો કેહી આપડે ત્યાં જવા આપડે જ આપડે બલેે આપડણે ફરી એવું છું? પણ પેલા ભગવાન ના દર્શન કરી લેવાનું.
હા.
આપે મહેનતા દર્શન કરવા માટે જવાના છે.
ભગવાન તો છે બધું.
હા.
હા અમારા અહિયાં થી બસ બી ઉપાડવાની છે.
એવું છે ક્યારે?
હા. ખબર ને એ કઈ તારીખ નક્કી નથી કરી મને ખબર નથી મમ્મી કીધેલું હતું મને
અરછા.
બધું આ બધું વૃંદાવનને એવું બધુ